અચ્છા ભાઈ
બસ મજામાં તમે બતાવ તમે કેમ છો?
બસ હું પણ ખુબ મજામાં. હમ ચાલો ને આપડે કોઈ વિષયએવું તમને ખબર છે કે જેના વિશે આપણે વાત કરીશું.
હા તો આજે તો છે ને મને એટલું કઈ ખાસ નહી વિચારમાં આવતું છે. પણ આજે હવે તમે બતાવો કે તમારું છોકરું કેમ છે અને એ એનું આજકાલનું રૂટીન શું છે. અને એનું તોફાની શું થયું કે એ પણ હમણાં પહેલાં જેવું જકરતું છે.
એનું તોફાની તો હજુ ભળતું જ જેવી જેવી જેવા જેવા રીતે એ મોટા થઈ જ થઈ રહ્યો છે. ને એવું એવું રીતે જ એનું બધું જ બદમાસી ને એનો જે જેટલું છે. ને એ પણ વધી રહ્યો છે. એટલો મસ્તીખોર થઈ ગયો છે કે સવારથી ઉઠે ને તમને એવું પરેશાન કરીને મોકી દે એવું થઈ ગયું છે.
તો સવારે કેટલા વાગે ઉઠી જાય?
સવારે છ સાડ છ વાગે ઉઠી જ જાય. ત્યાર પછી જરાક રડે છે. ફરી પાપા પોતાના પાપા ને ખોજી છે ને ફરી ક એ તો હમણાં બોલતોું નથી ને તો એ રડિયા જ કરે છે. માત્ર પાપા પાપા બોલી છે.
ચાલો એ પણ હવે કેટલા વર્ષ નો થયો?
એ તો દોઢ સાલ નું થઇ ગયું છે.
ઓ તો કઈ નઈ હવે છે. હવે તમે કઈ નહી હવે છો સાત મહિનામાં એ મસ્ત બોલવા લાગે પટ પટ પોપટ ની જેમ પછી જોજો એ તો એક જગ્યા બેસસે જ નહી આમ દોડશે તેમ દડશે એટલે તમને તો હેરાન કરી મૂકશે.
અરે એટલું બદમાશ છે. એટલું એનું સતાની છે. એટલું એક્ટિવ થઈ જાય ને એ વધારે ક્યારે એક્ટિવ હોય તમને ખબર કે? એ રાત્રે નવ વાગે થી એટલું એટલું એને એક્ટિવ થઈ જાય. ને કે તમે થા થકીકી જસો. તમને નીંદ આવી જશે પણ એને નથી આવતું. એટલું એક્ટિવ થઈ જાય છે નવ વાગે રા રાત્રે.
તોફાની થઈ ગયેલો છે મારો પણ બેનનો છોકરો એવો જ છે એટલો તોફાની એટલો તોફાની કે મે તમને બતાવી નહી શકું હવે તો એ ચાલવા માંડ્યો છે ને. તો એની નાની એ છે ને એટલે મારી મમ્મી એ એને એક શૂઝ લઈ આપેલું જે બાળકો એને પહેરે ને તો એનાથી અવાજ કરે ને એટલે એ સૂઝ પહેરી લે અને પછી આખા ઘરમાં ફરે એટલે જેમ આપણે ટીવી પર જોઈએ ને હિરોઈન કેટ વોક કરે એમાં આખા ઘરમાં એ કેટવોક કરતો ફર્યા કરે અને એની મમ્મી જ્યારે એનું શું ખોલી દે ને તો એમ કે મને પહેરાવો મને પહેરાવો અને એની મમ્મી ના પાડે ને કે મેં તને નથી પહેરાવા તો એ જાતે જ પહેરવાનું કરી દે આ પગનો સૂઝ પેલાં પગવા નાખને અ તળિયેથી એને પહેરવાનું શરૂ કરી દે એટલે એટલું તોફાની ને અને એમ એમ થઈ ગયું છે ને કે એને જે એમ જે એ કઈ ને તો એ આપણને કરવું જ પડે પછી એ રડી રડીને આ આખું ઘર પોતાનું માથા પર એમ ઉચકી દઈ ને એવું કરી દીધું છે. તો પછી એ જઈ કઈ એ કરવું જ પડે છે.
એ તો તમે એકદમ સાચી વાત કીધી મારો પણ છોકરો છે ને તેમ જ કર્યા કરે હું પણ મારી પણ મમ્મી છે ને તેને એક સૂઝ લઈ આપેલી છે. એમ જ પહેરીને જેમ ને તેમ દોડિયા કરે એવું દોડે કે પડી જ જાય એવું. એટલું ફાસ્ટમાં તમને તમે પકડવા માટે એટલો સ્લો થઈ જાવ ને એટલા ફાસ્ટ એ ભાગે
શું કરશો હવે બાળકો તો તોફાની જ પછી એમને ખાવા પીવા માં પણ કેટલું નાટક એમને ફરી ફરીને એક તો ખ વડાઓને એ લોકો ખાય પણ ની.
તમને ખબર છે કે હું એને ખવડાવા બેઠું ને તો એક કલાક થઈ જાય પાકો એક કલાક ત્યારે જ એ ખા ય. હું એને ચોખાને ચાવલ અ ચોખાને દાળ ખવડાવા બેસી જાઉં તો એક કલાક તમે પાકો જ મૂકી લવ કે એક કલાકમાં જ એ ખાસે. ક ક્યારેક ત્યાં જ શે ને અ ભાગી જશે ને એવું થાય ને કે એને પકડી પકડીને લા આવું પડે ને ખવડાવવું પડે એવું થાય.
શું કરશો ને એને ખાવામાં શું ભાવે મીઠું કે તીખું?
ના રે ના એને મીઠું જ ભાવે તીખુ ને નમકીનને કંઈક નથી ખાતું. મીઠું જે તમને મીઠુંમાં અમ્મ મીઠામાં જે તમે મીઠાઈ આપી દો કે ફર દી એને કઈક મીઠું એવું વસ્તુ હોય ને જે તમને બનાવી દવ મીઠા માં એ ખાઈ લેશે પણ એને નમ ક વાળું વસ્તુ ને તીખું વસ્તુ એને જરાક પણ મુમાં દેસું કે ઉગલી દે. એવું થઈ જાય.
કઈ ની તો એને છે ને આ અમણાં છે ને એને ચીની ન ખવ ળાતા જેટલું બને ને તેટલું એને ગોળ અને પછી ખજૂર, કિસમિસ એ એ એવું જ મીઠું ખવડાવજો. કારણ કે એ જે ચીની છે ને એ સેહત માટે સારું ની મળે ને હમણાંથી બાળક એ ને એમ કે ને કે આપણે ડાયજેસ્ટ બી નહી કરી શકે આપણે તો કરી જ ની શકીએ તો એ તો છે તો એટલા માટે જેટલો બને ને તમે એને ખજૂર, કિસમિસ ને ગોળ જેવી જ આઈટમો ખવડાવજો એ મીઠું પણ છે અને સેહત માટે સારું પણ છે અને એનાથી બાળકનો વિકાસ પણ સારો થાય છે. તો જેટલો બને ને તેટલું તમે એ ખવડાવજો અને અ વેજીિટેબલ પ્યુરી ફ્રૂટ પ્યુરી એ પણ બાળક માટે સારું છે. શું તમને ત શું તમે તે મને ખવડાવો છે?
હા, હા, હું પણ તમે જેવી રીતે કીધું કે તમે ચીની નો ઉપયોગ ન કરજો એ તો મે કરતું અ કરતી છું કે હું ચીની જેટલું બને તે ટલું ના જો દે એવું થાય અ એ એના માટે હૂં અ મીઠામાં સ્વીટ માટે હું કેળું કેળું આવે ને એનો ઓ એ નો ઉપયોગ કરું અને પછી સેબનો ઉપયોગ કરું ખજૂર, કિસમિસ જે વી રીતે તમને કીધું કે જે મીઠામાં હોય એવું ચીની ઈ ન નાખીને એવું વસ્તુ નાખો જેનાથી તમને પ્રોટીન મળે.
હા એ વાત તો સાચી.
હા તો એ તો મેં એવું જ કરું કે કઈ ને કઈ એમાં મીઠામાં કઈ ફ્રોટ જેમાં મુકું. એના જે ભો એના જે ભોજન બનાવું એમાં હું મીઠામાં કઈ બી ફ્રૂટ નાખી દેમ. ને કોઈ એવું વેજીિટેબલ હોય કે તમે મેસ કરી આપો. તો એમાં સારું થઈ હો જાય એવી રીત. તો હું તો એને પ્રોટીન રીચ ફૂડ અને આયરન ફૂડ રીચ એવી જ રીતે હું એને ખવડાવું છું કેને પ્રો પ્રોટીન પણ મળે શક્તિ પણ મળે ને એના માટે સારું પણ હોય એના સ્વાસ્થ્ય માટે.
હા. ચાલો એ પણ સારુ જ છે કે તમે એટલું બધું ધ્યાન આપો આપો છો. પ્રોટીનવાળું વસ્તુ ખવડાવો છો તો એ તો સારું જ છે અને જેટલું બને તેટલું બાળકનું આપણું એટલું ગ્રોથ થાય ને એજ મા. માતા પિતા વિચારે છે અને એ તો તમે સારું જ કરો છો અને આ આજકાલનું એનું રૂટીન શું છે સવારે ઉઠી પછી ફક્ત દિવસ રાત ખાલી રમતો જ રહેતો હશે ને ક્યારેક હવે તો એ દોડવા લાગેલો છે જેમ તમે કતા છો તો ક્યાં ક્યાં એ દોડીને જતો રહી છે તો એમના પપ્પા પપ્પાનું તો હવે વર્ક ફ્રોમ હોમ જ છે તો એ રમતા રમતા એમ એના પપ્પા પાસે પણ દોડી જાય છે કે.
એ તો છે જ એ એના પપ્પાનું વર્ક ફ્રોમ હોમ છે એ કામ કામ કર્યા કરે ને એ સીડી પર ચડી જાય.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
મને જયારે તમને ધ્યાન ન આપ જો ને એ સીડી એ કાલે સુધ થયું કે હું નીચે હતી ને સીડી પર ઉપર છત ટેરેસ પર ગયું ને ત્યાં જ રમતો હતો હું જોઈ કે છે જ નથી કાં ગય કાં ગય ને પછી હું છત ઉપરથી એ ચિલ્લાયા કરે મમ્મા મમ્મા કરીને ફરી મેં ગઈ લઈ જેવું કે તો છત પે છે. ત્યાં રમતો એક બોલ છે એના પાસે ફૂટબોલ કરીને એ એ એના સાથે રમતો હતો.
અરે બાળકો પર બહુ વધારે ધ્યાન રાખવું પડે તો તમે ટેરેસ નો દરવાજો બંધ નથી રાખતા કે
નઈ ક્યારેક એવું થાય ને કે કઈક ટેરેસ પર કોઈ એવું કોઈ કામ હોય તો દરવાજો તો ખુલી જ રહી જાય ને કાલે એવો જ થયો દરવાજો ખુલ્લો હતો ને એ ભાગી ગયો મને ખબર જ નથી પડી કે છત છે. તો હું તો ગેલી થઉં કઈ એવું નથી થયું રમતો જ હતો
તમે ધ્યાન નથી આપતા છો તમે મ મને લાગે તમે ખુબ જ બેદરકાર છો તમને આવી બધી વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી છે હવે બાળક એકલો છત પર જતો રહ્યો તો તમારું ધ્યાન ક્યાં હતું. તો એ બધી વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી છે તો આ બધી વસ્તુ બેદરકારી મને બિલકુલ નથી. થી ગમતી છે બાળકોમાં તો. તો એના ઉપર ધ્યાન રાખવું જરૂરી છે.
હા હું તો તમને હા હું સમજી શકું કે તમે કેટલું ખીસું આવે હણે લ એવું થઈ જાય ને ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય ને એવું થાય
ઓ કઈ હવે ધ્યાન રાખો કારણ કે નાનું છે ને હવે દોડીને જતો રહી ને પછી પછી આપણને ખબર નહી પડે તો
હા એ તો છે જ.
ચાલો બેન મને ફોન આવે છે તો મેં તમને કરું હોને થોડાક વારમાં.
હા હા બેન ચાલો ચાલો તમને આભાર કે તમે મારા બાળક વિશે પૂછ્યું.
હ તમારું પણ અને હવે ધ્યાન રાખજો.
હમ.